હા અવાજ આવે છે?
હા આવે છે, તને આવે છે.
હા કમ્પ્લીટ.
સરસ.
હા બો શું કરું છું?
બસ હ જમીને બેઠો.
ઓકે સેમ. કેવા રહ્યા પેપર? ચમ મી તો ઢોસા જમ્યા.
ડાસ જમે. સરસ સરસ.
હા.
પેપર્સ ચોડીનું શાક અને રોટલી.
બરોબર.
પેપર સારા રહ્યા, બે પેપર આજ્યા હતા. ગઈકાલે બે પેપર હતા.
મેં આઈ એમ પી મોકલા્યા ત એમાંથી પૂછાયું હતું?
અરે પૂછે કેટલું બધું મોકલ્યું તું.
તો હોય એટલું તો મુ મકળું જ ને.
પૂછાય તું લખ્યું છે
હા. કે કેટલા આવશે આશરે?
અમ્મ, દસ પંદરની વચ્ચે તો આઈ જવા જોઈએ. વિ ના, ના વીસ માંથી.
ઓકે. સારું કેવાય તો-તો.
હમ્મ.
હમ્મ.
દસ ઉપર તો ખરા જ.
હમ્મ. બરાબર. કાલે કયું-કયું છ
અહ કાલનું, કાલનું જોવું પડશે.
તો કેમ ના ઘર
પેપર તો આપી દઉં છું.
હમ્મ. ચોરી કી ક્યા? ચોરી કરે કે શું?
કાપલી વાપલ લી બનાઈ હોય
હા કર્યું હવે ચાલે છે હવે.
હા, ખબર પડી ગઈ.
તે જે કીધું તું ને એ આયું તું પેલું. શું ઇન્હેરિટેન્સ, શું હતું?
યાર, હું સાચી જ હોવ.
હમ્મ, એ આયું તું.
કન્સ્ટ્રક્ટર ટ્રન્સ બે માંથી એક પૂછાઈ.
શું હતું? પ્રોજેક્ટ કંટ્રોલ કંડિશન. કંઈક કંટ્રોલ કંડીશન પ્રોજેક્ટ નહીં, બટ કંટ્રોલ કંડિશન વાળું કંઈક આવે છે ને?
કંટ્રોલ કંડિશન? એવું તો કશું મે ભણ્યું જ નહીં.
અરે અમારે આયું તું ને.
હમ્મ, તો તમારે આયું હોય તો મારે આયું જ હોય.
હા આ આયવુ જો હોય ને ઓફકોર્સ બટ તને ખ્યાલ નહી ને.
પી સી વી બ્લોક હશે ઓ એસમાં. ના આજે શેનું પેપર હતું એમ કહી દે એટલે હું તને કહી દઉં. સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજ
મેનેજમેન્ટ હા.
એના પ્રિન્સિપલસ એવું પૂછાયું હશે એનું તો.
અરે બધું બહુ પૂછાયું તું જો એક આપણેે પ્રોજેક્ટ મેનેજમેન્ટ એ સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ. એન્ડ કી એટિવિટીસ હતું એ ક્વેેશ્ચન.
હા હા.
એક મિનિટ. હા, હા. એટલે એક એ ક્વેશ્ચન હતો. પછી વિથ મેથેડોલોજી.
મેથ મેથેડોલોજી. હા હા.
પ્રોજેક્ટ મેનેજમેન્ટ હતું.
પ્રોજેક્ટ મનેજમેન્ટ.
સ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ એક એ હતું.
હા મેં કધું પ્રિન્સિપલ આઈ એમ પી.
હમ પછી પી એલ એસક્યુએલ બ્લોક. એ હતું, હમ હ એ હતું, પછી આ કંડિશન એન્ડ કન્ટટ્રોલ્સ સ્ટેટમેન્ટ્સ.
કંડીશનર કંટ્રોલ્સ. હા હા હા, લુપ્સ લખવાની, ઈફેલ્સ હા ઈફેલ્સ.
એનું સ્ટેટમેન્ટ વિ
ઓ ભાઈ ઇફ તો એટલું ઈઝી છે અને કે ના પૂછવા બહુ જ ઈઝી છે એ તો.
હમ સારું રહવું કીધું ને.
હ. બરાબર સારું કેવાય. હવે કાલે તો. ના માર નતી એક્ઝામ. મેં તો ઘરે જલસા કર્યા છે. હવે કાલે આઈશું અમે, બ એ લેવાની છે ને હોલ ટિકિટ એટલે.
અચ્છા. કાલે આપ આપશે?
હા. પચીસ થી ત્રીસ ડેટની વચ્ચે ગમે ત્યારે લઈ લેવાની.
બરોબર. તો કાલે જ લઈ લેવાની.
હા. કાલે જ લઈ લેવાની ન.
અને એ એક્ઝામ આપણે અહ ફસ્ટ, હમ્મ, પહેલીથી આઠમી સુધી?
એટલે આજે બુધવાર ને હવે આવતો બુધવાર, હા, આઠમી સુધી.
ઓકે. પણ એનો ટાઈમ
બપોરનો છે. બે થી સાડા ત્રણ, બે થી સ ચાર એવો.
ભરબપોરે?
હા, હા ભરબપોરે.
મારો નંબર મેબી આ વખતે અહીયાં આવશે આપડામાં.
બરા, સ સારુંન તો-તો આપ પડામ હોય તો.
આપડામાં મારો ત્યાં આવશે. પેલી નો
ખબર નઈ. હમ્મ એતો વાંધો નઈ. અમે જોડે જ હોઈશું. કેમ કે અમારો ગઈ વખત હા અમારે ત્યાં હોય છે.
બરોબ સે.
હમ્મ. પોતાની જ કોલેજમાં હોય તો વાંધો નાવે યાર. એક તો છે ત્યા જણ. ના ચોરી આપણામાં તો સેજ બી નહી કરવા દેતા બીજી કોલેજમાં તો હવે તોય થોડું હોય. કપડા વાળા ઓળખીતા હોય ને એટલે વધારે કરે.
કરવા દેવી જોઈએ કે તમારું જ રિઝલ્ટ વધારે આવશે.
અનપદ છી કે રિઝલ્ટ વધારે ના આવ્યો. સાચી વાત છે.
આ લોકો પ્રગતિથી પ્રગતિથી જલશે. હમ્મ. બોલ-બોલ.
એક-એક સેકન્ડ.
હા.
અમ્મ.
થઈ ગયો એક સેકન્ડ?
બોલ.
હમ્મ. તું બોલ.
જોઈએ છે હવે ક્યારે કાલે હોલ ટિકિટમાં ખબર પડી જશે ક્યા નંબર આવે છે.
હમ્મ.
હમ્મ.
એટલે અહ તમે કોન કોણ-કોણ જોડે હોવ છો? તમારું આખું ગ્રુપ?
અમારું આખું ગ્રુપ નો ત્યાં આઈ જાયને આણંદમાં તો-તો સારું જ છે.
હમ્મ.
બધા જોડે-જોડે આવેન જાય એટલે વાંધો ના આવે. પણ છૂટા છ વાયા આવ્યું તો પતી ગયું.
હમ્મ.
એક તો તાપના લીધે વધ ધારે હેરાન થવાય કેમ કે છેક આણંદ જવાનું અહીંથી.
અરે બહ તાવ હોય છે. માથું દુખવા માંડે છે.
હા અને પાછું ટ્રેન કા તો બસ એવું પકડવાનું ને એટલે એના ટાઈમિંગ પ્રમાણે જવાનું. એટ વધારે તકલીફ. બાકી પોત પોતા ન તો હોય ને હમણાં તો વાંધો ના આવે.
હવે પોતાનું હોય તોય વાંધો હ, લાસ્ટ યર લાસ્ટ યર હું કાર લઈને જતો હતો.
હા. પણ તો બી એ એલીસ્ટ આપડે અડધા કલાકમાં પહોંચી જઈએ આવી જઈએ એવું ને.
લાસ્ટ યર મારે કેવું હતું, કે મારો નંબર અહીંયા હતો, આપણામાં.
હા.
અને આનો ઓપોઝિટમાં ડી એનમાં હતો.
હ કે
પછી મારે પહેલાં ત્યાં ડી એન જાવ મૂકવું. મૂકે નહીં આવું, પછી અહીથી પતાયને પા ત્યાં જાઓ ત્યાંથી પિક કરીને પછી.
બરાબર. હમ્મ-હમ્મ.
બોખ બોખત
બહુ જ, ગયા સેમેસ ટર માતો- ગઈ એપ્રિલ માં ગઈ એપ્રિલ તો હમણા ખબર છે બાપ
મેબી બાવીસ તારીખ સુધી ચાલી તી એક્ઝામ.
હા એવું જ કંઈક હ તું.
બહુ જ ખતરનાક તાપ હતો.
હમ્મ. આ વખત બી એવું જ હશે.
તે બટ એક વસ્તુ નોટ કર કે અત્યારે આજનું ટેમ્પરેચર મેક્સ ટુ મેક્સ સિક્સ ગયું હતું છત્રીસ ગયું હતું. અને ક્લાઇમેટ ચેન્જીસ થાય છે, ને.
હા થાય છે.
હા એના લીધે ટેમ્પરેચર ઓછું થયું છે, અને કમ્પેરેટિવલી કયા વર્ષ કરતાં. ઓછું છે, હા ઓછી ગરમી છે, અને ટેમ્પરેચર પણ ઓછું છે. બટ કયા અઠવાડિયે. હ એપ્રિલનું નક્કી નહીં પણ એક વસ્તુ તુંરું બે અઠવાડિયા પહેલાં આખો સીન અલગ હતો. તાર તો બેતાળીસ ટચ હતું. અને જોરદાર ગરવી હતી.
આ વચ્ચે પેલું ઝપટું થઈ ગયુંને.
હા
એટલે
અને હવે તો અંબાલાલે આગાહી આપી છે.
શું પડશે એમ.
હા પચીસ તારીખે તો પડશે નડિયાદમાં ગુજરાત માં પડશે બરફ પડશે.
એક્ઝામ કેન્સલ.
થઈ જાય તો સારું માસ પ્રમોશન આપી દેવું જોઈએ.
હવે એવા તો સપના ના જોવાય કે કોરોના જેટલી મોટી ગંભીર બાબત નથી.
છે. તારે પણ જેમનો. પહેલાં મળી ગયો એમને મળી ગયો.
ઓ મને માસ પ્રમોશન મળ્યું છે. તે બી ટેન્થ.
કેટલા એમાં.
ફિફ્ટટી સિક્સ હ જતા તો બી
ફિફ્ટી સિક્સ હતા
હા તો ભી ફિફ્ટી સિક્સ હતા.
ચાલ મોફત
હા એ. એક વરસ તો ના પડ્યું એમ કે કેમ કે મારું મેચ ના સાયન્સ બહુ જ કાચું હતું ને બે ની મને બહુ.
એટલે તું સાયન્સ સાયન્સમાં ટેન્થમાં અચ્છા. એટલે તને ટેન્થમાં પ્રમોશન મળ્યું હતું.
પિયાસ.
એન્ડ ટ્વેલ્થમાં?
ટ્વેલ્થમાં નહી મળ્યું ટ્વેલ્થમાં તો આપમેળે પાસ થયા જ.
કેટલા એ ટ્વેલ્થમાં?
ટ્વેલ્થમાં ફિફ્ટી નાઈન કે સિક્સી જેવા છે.
અચ્છા.
હમ.
મે ટ્વેલ્થમાં શું લીધું હતું?
આટ્સ.
આટસ ક્યાંથી?
હવે આ ક્યાંથી તો નડિયાદ થી બીજું ક્યાંથી.
લેખરી.
સંતનામાં. થી.
સંતાનામાંથી. ઓ અચ્છા. હા એટલે તારે ત્યાં નજીક પડે ને. હવે પેલી બીજી છે ને જવાહર.
ઉદન કરું વેટ વેટ ઉદન કરું ત. થોડી વારમાં હા.